હલો.
કૃષ્ણા.
જય શ્રી કૃષ્ણ. શું કરો છો મજામાં છે તમે કેમ છો.
મેં મજામાં છું.
ઓર શું કરો છો તમે.
એવ નહી તમારું શું વાત કરું છુ. હ
હ ઠીક ઠીક
હમ્મ, હા.
અ અયા ના અમેં હુવાની તૈયારી કરું છું.
હવે સોવાની તૈયારી કરવાયા છે કે?
હા થોડી દેર સોઈ જાવ ને તો આવડું ઘણું પડ્યું છે બારને.
હા, ઘણી ઘણી ગરમી પડે છે આજ તો.
હા ઘણી ગરમી છે.
હમ્મ, આજે ઘણી ગરમી
પાણી ભી કોઈ નહી આવડે છે.
હા અઢી બા આઈને બાદલ હોર્યો છે એને. પાણી આવવા કે તૈયારી છે એને.
હમ્મ, કે તો તાવડું પડ્યું છે કોઈ.
અચ્છા, અઢી ગરમી બટ ને ગરમી પડે ર છે કયા?
હા ગરમી પથી.
હમ્મ.
ઓર શું કરો છો તમે?
તમે, તમે તમે કોલેજ ભોગ્યો છે ક્યા?
હા, હો ગયો છે ના અમે તો કોલેજ નઈ ગઈ છી. દસવી તક ભણું છું દસવી તક.
ઓછા દશવી તક પધાઈ પઢાઇ કી ઠીકે?
હા દશવી તો ભણી લું.
આગે નકથી કે છીએ. શું કી.
અરે રે, અરે લે.
હચ્છા.
તમારે શું થઈ રહ્યું છે ઓટલે?
એટલે તો વાદલ વેર્યો છે પાણી આવક ની તૈયારી છે.
અચ્છા.
હમ્મ, બા મારે બુવા સા દીકલા દીકરા્યા છે કે?
વાહ.
તો કાલે બીજે બીજે રિસેપ્શન છે આ બરા બરાદગી છે.
અચ્છા ઠીક છે.
તોફા
થા કે?
ના કાલે જાઉં છે. કાલે રિસેપ્શન છે ને. હા આ છે.
અને લગ્નમાં નઈ ગયા છે?
લગ્ન તો આજ આ આજ વય થઈ ગયા છે ને?
અચ્છા.
આજ બારત ગર તઈજી અણવા તે છે.
અચ્છા કા બીજે રિ રિસેપ્શન છે કાલે.
હમ્મ, બીજે રિસેપ્શન છે. તમે આવો છો કે?
હા હમાં હું એ આવું છું.
આવો.
હા શમનું આવ.
હા શમનો હું બી આવું છે. અચ્છા.
પછ ખાવાનું ખાઈને પાચી આઈ જાઉં છું થોડી દેર દેખ ના.
હમ્મ.
હ! હ તમારી મમ્મી શું ગયા.
હા શું બોલો છો.
તમારે મમ્મી ને ભાઈ શું છે.
મારો ભાઈ તો એ છે મમ્મી એવા કઈ ગય છે. દબક ગઈ છે.
ઠીક છે તમે ની ગયા છો મમ્મી સાથે.
ના ના ગરમી અટલી પડતી છે ના પણ વાર છે. ના ગઈ છે ને.
એ છે.
તમારું દુઃખયુ હોયું છે.
હમ્મ.
તમે આ તમે અહંયા નહી આવો છ કે?
અહીં આવુંને મે સાત તારીખ વડે આવશું સાત આઠ.
અચ્છા સાત તારીખમાં આવું છે કે એમને.
અ
હમ્મ.
એટલે મારી બી મમ્મી માસીની છોકરીને આવી છે ને તો ટાઈમ નહી મળ્યો છે મને.
હા માસી ની છોકરી આવેલી છે.
હા અહિયાં આવ છે યાદ. સુબેની આવ છે ને અવાર ગવી છે. વળી તું ના માવલી આવયા વસ્તે. સાડિયાને લેવા આવી છે ફતેહનગર તો અહીયા આવી છે.
હમ. હા આવું નથી જો વાતતે.
અ એટલે સાડીની ફોલ લગાવણી છે. મારે એટલે.
હા માગ ભી સીલનો છે બ્લાઉઝ સીલનો છે કે, સાડી ના સાડી પડી નથી. તો પોસ લગાની છે મડો શોટનો છે.
ઠીક છે.
નમાસ્તે.
મારે બે એક જ કેમ છે.
બોલો બોલો. તમે શું બોલો છો.
એમ કેજો મારે બી સાડીને ફોલ લગાવણી છે બ્લાઉઝ તો અહીયા શીલતા નથી. આવ છોડું છે. તમે આવો છો ને બ્લાઉઝ સિલતા.
હા આવે છે ને.
એટ મને તો નહીં આવે છે એટલે ફોલ તો હમે લગાવી દઉ છું. બ્લાઉઝ નથી ચીલનો આવે છે.
હત. શીખોનેગર શીખલો ના તમે ઘરે બેઠા બેઠા શીખલો છે
અહીંયા ય કનુ પડશે
હા તમારું આ તમારો તમારો સેલ લાવ છે એ.
હા એમ.
તું જારે નથી છીલો તો. બુજારો નથી ચીલો જો હમ.
અલે મા તો સિલાઈ દેખના મામાં તો દુઃખ. કા લાગ જાવ છે ભેજો છડ જ આવે છે. ખપી જઓ માતો છે.
શુંને તમારા તમારા સીલો ના દુજાર ને નથી શીલ ન.
અહીંયા ના મને તો સિલાઈ દેખ ને માતો કપી જ આવે છે મા એ સિલું કે બીજા. કરીશ.
હા. અચ્છા.
આટલે તો એક તો કાલે તો મા માસીની છોકરી લઈ ગઈ છે સાડી. કહેવા હું સીલીને લાવ છું બ્લાઉઝ ના ફોલ લગાવને લાવ છું.
હમ તમારે વાત ઠીક છે વાજકી લડકી ચીલ લેવે છે.
એટલે મારી ભાઈજીસી બી સી લેવે અહીિયાયા કોની સીલે છે મારે તો. બોલતા નથી કે ના. બોલતા નથી કે આવા અહંયા વસ્ત્ર.
અચ્છા તમારું સિલે ન ના.
હા એટલે પૈસા દઈને દુકાન ભ સિલાઈ દઉં છું.
હા કઈ નઈ છે આપણા આપાને કઈક કર છે.
આ.
એટલે તો એક બ્લાઉઝમાં ચાજીને સીલું છે. એટલે એક માસીની છોકરી છીલ્યું છે. આટલે હોય જાય છે એક રૂ મે સિલાઈ દેવ છું એ.
હ સલા દ મા માકે છોરી છલે છે. ઘણાો અચ્છા અચ્છા બ્લાઉઝ હતા સુંદર સુંદર બ્લાઉસ સીલે ને અત્ર મસ્ત હા અત મસ્ત. કમત ડિઝાઈન વાલા નત્ર ખપ અત્ર સુંદર. સુંદર શીલે છે કે હમ ઘણા ચોક્સ. હા.
અહીંયા મારે તો કઈ નથી ચીલે છે.
હમ્મ.
એટલે એક લેવીન ગવી છે અહી બ્લાઉઝ નથી લાવી છે દો મહિના થઈ ગયા છે.
હમ્મ.
એને બ્લાઉઝ લાઈન.
હમ આપડે તો વ વ બે રીતે રેડીમેડ ઘણા. ચાલ્યા છે તું રેડીમેડ લા ને પહેનલોને વાર.
તો અહીયા તક લાવી નથી છે.
હમ્મ. હા.
વિજુલાઉ સુુંર. સાડી ને ફોલ લગાવી છે મારે કતરીને. સાત આઠ સાડી ન ફોલ લગાવી છે ટાઈમ નહી મળ્યું છે મને.
હમ અ બેઠા બેઠા લગા લ્યો છો તો તને કઈ કરો છ નથી.
હમ એટલે એનું નીંદ આવે છે તને હોય છે ભી જલ્દી ઉઠું છું કે.
હમ્મ.
અહીંયા તો સ અ સસ વા મે જલ્દી ઉઠના પડશે બેખું ઉઠના પડશે.
હ ખા હ થ. કણ ભી આજે થક ભી જાવ છેને તને.
રાતને કર ના એક બજ એક ડેડ બજે શોયશું.
હા! એ
અને સુબેના પાંચ. સાડે પાંચ બજે ને બાારમાં ઉઠીશું. દજુ સાડા પાંચજે ઉઠજાવ છું. હું. આજના છે બજે ઉઠશું.
નક્કી ઘર તો સારું કામ કરવું પડે.
અહીિયાયા તો કામ નથી ખતમ હોતો. ગાય નું એ છે ને અત થામડા હોઈ જાય છે કે. માતું રહવું તો ખતમ નથી હોય છે.
હ એુંજ છે, કઈ કરા છેે.
લેવેન અહીંયા નયો લેવેન. છોટા છોટને બડોન બડોન ય હોતા.
હા! બ થામડા થામડા હોજ આવે છે. હેના એટલે બટલે.
હ એટલે તો કતરો જ ચ. કત દ ચાય બનાવી દેવી છે. દો બજા તન કહીંયા ટાઈમ ચાય બના છે.
હમ આટલી કઈ ચાય પીએ છે?
હા! તો?
આટલી પીજાય છે?
આટલા વણાના ગામડામાં એવું થાય ગય છે. આટલો કેવાઈ વખતે ચાય પીવે છે.
આપ શરીર આટલ જ નુકસાન કરે ને આટલી ચાય પીએ છીએ.
હું તો નથી પીઉું છું. અહીંયા જણાનું પીવનું હો છેું પીવે છે તો. શભે પીઉું છું ને. એક થી શામને પાંચ બજે. ી છું બસ. તારબદ બધું.
હા! ભય તો આપ મતલ ખરીર વા નુકસાન નથી ના?
હમ! ઠીક છે. સોઈ જાઓ તમે બી.
શું વાત છે?
સોઈ જાઓ તમે બી. શામ થઇ ગઈ છે.
હમ!
ઠીક છે.
ઘણો વાત છે. હા એ બોલું. એટલે પાણી આવવા કે તૈયારી હોગી છે.
ઠીક છે. રખું છું.
હા!